હમ કરો તો હલો. હલો. વોઈસ આવે છે.
અવાજ આવે છે હા આવ તો છે.
હા આપણેે ટોપિક રિલેટીવ વાત કરી લઈએ જેથી કોલ કમ્પ્લીટ થાય મારો બી ને તમારો બી કમ્પ્લીટ.
હા હા.
હમ કોઈ પણ ટોપિક રિલેટેડ વાત કરી શકીએ છે. આપે અત્યારે હાલમાં બોલીવુડ મૂવિઝના રિલેટેડ વાત કરીએ. હાર. ત્યારે આગર તો પહેલાના જે બોલીવુડ મુવીઝ હતા એ બધા સારા હતા આમ જોવા જઈએ તો. સમજવા જેવા હતા એમ અત્યારે તો ખરી ફાઈટિંગ હોય છે કા એ હોય છે કા તો પછી ડબ કરેલા મુવીઝ હોય છે મોસ્ટલી બ ના ડબ કરેલા જ હોય છે એમ કોઈ મૂવી જાતે નથી બનાવતા. પહેલાના જે મૂવીઝ હતા એમાં તો આમ સ્ટોરી બી સારી હતી સમજવાનું હતું તો બધી રીતે આમ કોમ્પલેટ હતું. અને ફ્રેન્ડશિપના રિલેટેડ કેટલું બધું મૂવીમાં બતાડતાં. આમ જોવા જઈએ તો સોલે મૂવી છે એ ફ્રેન્ડશીપ ના બેસ જ છે. દોસ્તાના હતું યારાના હતું અને પેલાના જેવા નહી અત્યારે એ તમારો આમ કોઈ ફેવરટ એક્ટર જોવા જઈએ તો.
હમ.
તમાર ફેવરેટ એક્ટર કોઈ જોવા જઈએ તો?
ફેવરેટ એક્ટર કે?
હા.
તો. હમ હમ. આમિર ખાને થોડ મ ગમતી જ હતી.
એવું છે.
હમ.
હમ હમ આમ જોવા જાય તો. આ તો શાહિદ કપુર ને. જુના માં જોવા જઈએ તો કુમાર ગૌરવ હતો પેલા. અને મૂવીઝ બી બધા વધારે સારા હતા સોદાગર છે, બાજીગર છે. પછી હમદિલ દે ચું કે છે સનમ સલમાન બધા મુવીઝ મોસ્ટલી સારા હોય છે શાહરુખ ખાન બી છે. દિલવારે દુલ્હનયા લે જાયેગે કે એની બધા પેલા જેવા મુવીસ અત્યારે ના બને એમ. બ ડબ કરીને બધા જોડી ના બને. હ હમ. બધા મુવીસ આમ જોવા જઈએ તો બધા જ બેટર છે પણ. સ્ટોરી અત્યારે પેલી ના બોલ્યુવા હોય હોરર મુવી બી અતારના બહુ. એ હોય હશુ આવે ભી નઈ એમ જોવાનું મન ભી ના થાય. કોઈ એક ભી મૂવી. હવે.
મારે.
શું કો છો?
હા મારે તો એમ છે કે પેલાની મૂવી એ હા એ વધારે સારી હતી પણ. અત્યારને એવું સારી હ અત્યારને એવું છે કે પે બહુ વાયલન્સ વાવદે એટ મને અત્યારની એલી ખાસ મૂવી નથી ગમતી બાકી પેલા થોડી એમ સારી હતી મોટરેટર ને એવી એમ
સ્ટોરી આમ જોવા જઈએ તો સારી હોય તો જોવાનું મન થાય. અત્યારે તો ત્રણ કલાક કેમ અત્યારે મૂવી માં એજ ખબર ના પડે એમ.
હમ હમ.
બ પોરીંગ લ આાગે કોઈવી હારો ના હો પેલાની જે સ્ટોરી છે એ્ગ મુવી છે શદ કપૂર નું એ બી સમજવા જેવું છે પેલાના હીરો બી છે. અત્યારે તો એવા મૂવી કોઈ બના નહી કોઈ પ્રોડ્યુસર નહી ડિરેક્ટર નહી હા અમને એક મુવી આયુ તું. એક દિવાને કી દિવાનીયત એ સારું હતું અત્યારે હાલના હતા એમાં. અને હમ્મ. શાહિદ કપૂર નું ભી વચ્ચે એક મૂવી આવી તું એ બી સારું હતું પછી એનું જબ બી મેટ મૂવી બી સારું છે. બઉ બધા મૂવીસો આમ જોવાલાયક તો છે જ. કહોના પ્યાર હે
તે છે.
મેંને દિલ તુજકો એ બધા કેવા અને સોંગ્સ બી પેલા બોલીવુડ ના કેટલા નાસ્તો તૈયાર. અત્યાર એવો જે ભી સોંગસ એવું લે સાત સમુંદર પાર મે વિશ વારે
હમ્મ, હમ્મ, હમ્મ.
અને સિંગર માં બી એવો દમ નહીં. અરિજીત સિંગ હતો પણ અરિજીત સિંગ સિંગર ભી રિટાયરમેન્ટ લઈ લીધો. કુમર સાનું હજુ બી જુબેન લાગે પણ ફીલ થ કોઈ કોઈ ગાયન કે એવું કઈ સાભતા હોય તો એમ.
હમ્મ.
હમ્મ, હમ્મ. રખા છે એ બધા ના મુવીઝ બી કેટલા મસ્ત મસ્ત હતા થા પેહલા.
તો છે તો ત્યારનાથ મુવી જે એટલા સારા હતા.
સ્ટોરી સારી હોય એન્જોયમેન્ટ હોય. કપડા ના ભી ઢંગ હોય તો કપડા ભી સારા પહેરેલા હોય. અત્યાર ના તો મુવીઝ ના ક્લોઝ નાજ ઠેકાણા નહીં નહીં તો એ મૂવી તો વળી જોવા નાઇટટીન ટ્વેન્ટી મૂવી સારું હતું આમ જોવા ગયા તા.
હમ્મ. ત્યાંના તો એમ સોંગ પણ થોડા કઈક વાયતા હોય હું આથા સોંગ હોય કે બસ એ મુવી હોય એમ એવા સો અત્યારે નહી બને આવી મૂવી ને એ તો
એજ હવે આમ પેલે છે પેલા લોકોના કપડાઆ છેના આ તે તીના લોકો કેવી રીતના વાત કરે બધું જ આમ જોવા જેવું હતું કલા પંપલા વ હા.
તો ગામરે હા
અત તો હાલમાં કઈ કોઈ સ્ટોરી કરીને સોલર મુવી સારું હતું પછી વધાર જેમ મારી ગલી બી સારું હતું આમ જોવા જાએ તો.
અચ્છા હમ્મ અચ્છા કઈ મુવી રિલીઝ થઈ હોય તો તમને ગમે હોય એ કઈ.
એક દિવાણ કે દિવાણી જયા વરસાા આવેય છે એ ગમે તે બસ બીજું તો વા ધમાલ કો કોમેડી મુવી આવે છે જોવાની ઈચ્છા છે ખરે પણ જોવુ નહી.
હમ્મ.
હમ્મ, હમણાં ગુજરાતી માં ભી આવ્યું તું તે કપિલા બગરને જોયો.
હા હા
અહ હા.
હા પેલી
તમે પછી તો હમ
એક ગુજરાતી મુવી જોઈએ છે કે છેલ્લો દિવસ
હા છેલ્લો દિવસ છે નિખિલ વાળો બહુ સારો છે એમ
હમ એજ
એવો બહુ જ સારી છે ને કલકી જોય છે કે? એ એમ એ પણ સારી જ જેવી છે કદાચ એવ
હમ હ જોઉ છું. કે કોઈ આવે તો એ જોઈ શકી દમલ સળ છે.
હા હા
હા કોમેડી પણ બહુ જ સારી છે એમ પેલા જે બનેલ એ પણ સારી છે ને અત્યારે પણ પણ સારી છે કોમેડિયન માં તો
હા ધમાલ ફોર છે બધું
હમ
બોલો બીજું આગળ કોઈ ટોપિક રિલેટેડ
મુવી મા તો આમ બોલીવુડ સારી જગ બનતી છે એમ પણ હવે કોઈક ઊંઘે પેલી
કોઈ સાઈફાઈ પર જે એમ ખાસ નથી જેવા ભણાતા આપણા બોલીવુડમાં
હમ હમ
એમ સાઈફાઈ પારો કઈક બનાય તો સારું એમ કોઈક એમ કોઈ ભણા જતા એ લોકોને થોડું શીખવાનું મળે એમ બહુ પેલા એક સ્વદેશમાં મુવી આવેલી શાહરૂખખાની જોય કે?
અને એમાં બધું રેકોર્ડિંગ થાય વાત કરતા બોલીવુડ નું
ખબર કે શારુખ ખાનને સારુંખાન સ્વદેશમાં મુવી એમાં પણ કોઈક નાલા જેવો શોકરો હે એ છોકરાઓ એ લોકોને કે એમાંથી કઈ શીખવાનું મળે તો મેં કેમ કે એ સાઈફાઈમાં જેવી મૂવી બનાવે એમ તો એ આપણને તો કય નહી પણ એમ જો નાલા જેવા છોકરા હોય થોડા એ લોકોને બતાવે તો સારું એમ એલોકો ને એમ
એ બી છે બધું શીખીને બધું જોવે મૂવીમાં તો આગળ વધી હકે વાત કરી મેં
હમ એજ તો એટલે એ મુવી બનાવ તો સારું વધારે આપણા બોડરમાં.
હા મને ભી છે.
તમે કેવ
સાયન્ટિફિક મુવી જે શીખવાના છે એ કોઈ પણ સારા મૂવી હોવા જોઈએ જે આપણે સમજી હકીએ આગળ આપણને કઈ શીખવા મળે
હમ.
હમ
જયારે આપણે હોલવુડમાં એવ જોઈએ તો એમાં મોટાક ની સાઈફાઈ મુવી હોય તો એ લોકોને થોડો એમ જે લોકો જોય તો સાયન્ટિફિક થોડું વધારે વિચારે ને એ લોકો એટલે હું આપણા તાં હોય તો પશી
હમણા પછી મિશન મંગળવાર આવ્યું હતું જ ને વચ્ચે નત્યકુમાર નો હતો.
હા પણ. એમ છે કે મોટા ભાગને આપણી સરખી મુવી નથી બનતી આપણે ત્યાં.
ઓહ.
અચ્છા.
વાયલાઈટ બી એ હતું વાયલાઈટ બી હતું એ હતું બધા. હમ.
તમારે શું કેવું છે કેવી મુવી બનવી જોઈએ.
બધા ફિક્શન મુવી ભી બનવા જોઈએ હોલીવુડ મુવી બી બનાવવુ જોઈએ કોઈ એ કરેલું બી હોવું જોઈએ બોલીવૂડ બી સારા હોવા જોઈએ, બધી રીતે હખું રીતે હોવું જોઈએ. હોય સમજવા વાળ હોવા જોઈએ એમાં કર, બીજું કોઈ શું નાઈ.
હ બોલો બીજું કઈ.
કઈ નઈ તમે એમ છે હ કેવ કેવું
કઈ ને ચાલતો આપણે બીજા સાથે વાત કરીશું. અત્યારે મુજ મહિના પા
હ હા.